હલો. હલો. આ સમ સંમભળાય છે? હલો. હલો. બોલને હા સંભળાય છે બેન તમને
હ સંભળાય છે, સંભળાય છે, તમે કેમ છો?
બસ બસ મજામાં શું કરયું જમી લીધું તમે
હા જમી લીધું.
આજ કલ તો શું ચાલે છે તમારો બીજું બોલો
કઈ નહી બસ આ
આપડે છે ને આજે સેના વિશે વાત કરવી છે હા ચલો ચલો વિશે વાત કરીએ.
આજકાલ નું શિક્ષણ તો એવું થઈ ગયું છે. કે પૂછો ન વાત પેલા કેવું હતું કે શિક્ષણ માટે કે એ છાડું હોય કે ઓરલી બધું ભણાવતા ક છે કે ફોન માંથી ભણી શકી છે લેપટોપ માંથી ભણી શકીએ છે ચોપડા માંથી ભણી શકે ને એટલું બધું હાર્ડ થઈ ગયું છે પૂછો ન વાજ
અરે તમે વાત જ જવા દો શિક્ષણ ની તો જે નવી એનઈપી આવી છે ને એ એનઈપી પ્રમાણે તો કઈ જ ખબર નથી પડથી અને બીજું કે તમને ખબર છે હમણાં કે નેટની એક્ઝામ લેવા તો એની એક નું પેપર છે ને તો એ ફૂટી ગયેલું અને પછી ફરીથી એકવીસ જૂને રીનેટ લેવાયેલી તો એની અંદર તમે આખું વર્ષ જે છોકરાઓ મહેનત કરીને ભણે ને એનું પણ માર્ક્સ એની અંદર ઉમેરાય નહી પણ આ નીટની જે એક્ઝામ આપે ને રિનીટ રિનીટ ટાઈી તે તે એક્ઝામ આપે ને અને એના અંદર માર્સ આવે ને તે માર્ક્સ ઉમેરા આ તો કયા પ્રકારની પદ્ધતિ એ લોકોએ કાઢી છે ને મને તો સમજ જ નથી પડતી
સાચી વાત છે કે આપડે જયારે આખું વર્ષ મહેનત કરીએ ને પછી કઈ રિઝલ્ટ ના આવે ત્યારે આપણને દુઃખ થાય છે જ્યારે રિઝલ્ટ ના આવેચુલી આપો વાકતો જ નથી નીટના પેપર કેટલા રોડો લાખોમાં ખૂટી જાય છે ત્યારે ગવર્મેન્ટ કુંછ નથી કર પણ જયારે સેન્ટરમાં કઈ બી થાય કે એવું હોય ત્યારે સ્ટુડ લોકોની બધી મિનિ વેસ્ટ કરીને એનો સમય પગાડી નાખે છેથી લોકો ફેલ થઈ જાય છે હવે નીટમાં તો કેવું હોય છે કે એક એક મિનિટમાં તમારે દસ થી પંદર જેટલા સોલ્વ કરી દેવા અ એ દસ થી પંદર સેકન્ડમાં એકાદ બે સોલ્વ કરી દેવા પડે તો અહીયાયા તો એ લોકો લોકો ત્રીસ ત્રીસ ને ચાલીસ ચાલીસ મિનિટ વગાડે છે તો કેવી રીતે પોસિબલ છે
હમ આમાં તો એક્યુરેટ જ રહેવું પડે લોકોની બબે ચાર ચાર વર્ષની મહેનત છે લોકો તો શું કરે બે વરસ ટોટલી ઘરમાં અ ભણવાનું છોડીને આની તૈયારીઓ કરતા હોય છે અને લાખો કરોડોની ફી માં લોકો પોતાના છોકરાને ડોક ક્ટર એન્જિનિયર ડોક્ટર બનાવતા હોય છે ખબર નહી આ લોકો ગાંડા થઈ ગયા છે કે શું આ સી સિસ્ટમ ને શું થયું છે તે પણ ખબર નથી પડતી કે એવું હોવું જો કે ગવર્મેન્ટ સ્કૂલોમાં જે લોકો ભણે ને તે લોકોને પેલી સીટ રિઝર્વ રાખવી જોઈએ તો બધી જ ગવર્મેન્ટ સ્કૂલોમાં ફૂલ ભરતી થઈ જાય તો ગવર્મેન્ટ સ્કૂલોમાં ભણે ને પ્રાઇવેટ ટ્યુશન અપાવે પ્રાઇવેટ કોચિંગ અપાવે કો જેના જેના માટે જે છોકરાઓ હોય ને બિચારા કે જેના મા બાપ તે કોઈક વાર પ્રિફર કરી પણ ન શકતા હોય આટલી ફીસ આટલી ઊંચી ફીઝ એમ છતાં પણ ઘર વેચીને ખેતર વેચીને દુકાન બાળે જામીન પર મૂકીને પૈસા લાવે છે અને એવી રીતે ભણાવે છે આ જયારે પેપર ફૂટ્યું ને ત્યારે એ પેપરમાં ન્યૂ અ ન્યુઝ પેપરમાં અને ટીવી માં આવ્યું ને તો કેટલાય લોકો કો એ છે ને સુસાઈડ કરી દીધેલું કે અમે અ ઘર વાર બધું વેચીને એને ત્યાં ભાડે રાખીને રહ્યા બધું ખાલી કરી દીધુંને હવે પાછી થી એક દિવસ માટે ક્યાં દૂર દૂર એ લોકો રહેતા હોય ત્યાંથી પાછી એક્ઝામ આપવા માટે આવવાની એટલે છોકરાઓ એટલા હતાશ ગયા મા બાપ પણ એટલા બધા હતાશ થઈ ગયા કે આવું ચાલવું જ ના જોઈએ હું તો કઉ છું કે ગવર્મેન્ટ એનડી એન ડી ટી એ એ પાસેથી આ પ્રોજેક્ટ લઈ જ લેવો જોઈએ કે નીટ એ લોકોને આપવી જ ના જોઈએ ને જનરલ કરી દેવું જોઈએ કે ભાઈ અ ક સામાન્ય જ હોવું જોઈએ કેમ જીપીએસસી નું પેપર નથી ફૂટતું યુપીસસી નું નથી ફૂટતું જી સ્લેટું નથી ફૂટતું પીએચડીું પેપર નથી ફૂટુ દસમા બાર ના સ્કૂલ કોલેજ ના પેપર નથી ફૂટતા કેમ આજ પેપર ફૂટે છે અને પેપર ફૂટે તે કૌભાંડ તો જુઓ સર્ચમાં કોણ આવે છે કે જેને પેપર કા્યું ને તે જ પેપર ફોડે છે એટલે કેટલું શરમજનક કહેવાય કે આ એજ્યુકેશન ક્યાંથી ક્યાં પહોંચી જશે
સાચી વાત છે તમે કીધું કે ટ્યુશન જે લોકો થતું નથી તે લોકો પણ કરાવે છે તો એ વાત તો સાચી જ છે કે હવે એ નીતિની પા આપણે સ્કૂલ કોલેજો ના લેવાનું જોયએ તો બી એવું છે કે સ્કૂલ ના ટીચર જયારે ઘરે ટ્યુશન લેતા હોય છે ત્યારે એ લોકો એવું કરે છે કે જે લોકોને ટ્યુશન માં આવે તે લોકોને વધારે માર્ક્સ આપે છે અને ફેવરિઝમ કરે છે તો શું જે લોકો ટ્યુશન નહી લઈ શકે કે જેને જરૂરત નથી તોી એને કમ્પલસરી ટ્યુશન આપ જરૂરી છે એ વાત તો સાવ ખોટી થઈ ગઈ કે આપડે ત્યાં એવી થઈ ગઈ છે કે ટ્યુશન લેવું એક હવે નેસેસિટીમાં આવી જાય છે કે આપડે હા કઈ બી થાય ટ્યુશન સ્કૂલ સાથે તો લેવું જ પડે તો જ આપણે સારા માર્સ આવે એવી બધાને મેન્ટલિટી થઈ ગઈ છે અને ટ્યુશન તો અમુક લોકોને જોઈતું બી નહીિ હોય પણ માર્ક્સ ને એ બધા ફેવરિઝમ ના લીધે એ લોકોએ લેવું પડતું હોય છે સાચી વાત કવ તો આ એક રૂલ આવી જવો જોઈએ કે જે લોકો ભણાવતા હોય સ્કૂલમાં તે લોકો થી આપણે ટ્યુશન ના લેવાય એવો એક રૂલ આવી જવો જોઈએ ભલે નહ પછી સ્કૂલ પ્રાાઈવેટ હોય કે પબ્લિક સ્કૂલ હોય કે ગવર્મેન્ટ કૂલ હોય એવો નિયમ આવી જવો જોઈએ કે જે સ્ટુડન્ટ જે સ્કૂલ તે અ જે સ્કૂલ ના ટીચર તે સ્કૂલમાં સબ્જેક્ટ ગણાવ્યા છે તે લોકોથી ઘરે ટ્યુશન ના લ
અરે એકદમ સાચી વાત છે પેલા છે ને આવું હતું જે કે સ્કૂલમાં હલો
હલો
હા સ્કૂલમાં ભણાવતા જે સર ટીચર હોય ને તે લોકો ટ્યુશન ન કરાવી શકે પણ તમે આપણી ગવર્મેન્ટને તો ઓળખો જ છો ને એવા રૂલ્સને એકદમ રલી ફ કરી દીધા અને એવું બધું કરીને સ્કૂલ ના ટીચરો ધીમે ધીમે ટ્યુશન કરતા ગયા પછી કેવું કર્યું કે જે સ્કૂલ ના ટીચરો હોય ને બંધ દરવાજા કરી દે બાજુમાં સર ને બેસાડી રાખે કે જો તપાસ આવે ને તો તરત જ તારા ઉભા થઈને ભણાવવા બેસી જવાનું એટલે એ લોકો પાસે કોઈ ને કોઈ રસ્તા તો નીકળી જાય છે પણ જો તમે કહો છો ને એવું જો કરવામાં આવે ને તો આપણે થોડીક બેરોજગારી પણ ઓછી કરી શકીએ કે સ્કૂલમાં ભણાવતા જે સર ટીચર હોય લોકોને સ્કૂલ માંથી તો પગાર આપવામાં આવતો જ હોય છે બરાબર છે તો એ સિવાય બ બીજા લોકો ટ્યુશન કરાવે તો તે લોકો ના ટ્યુશન પણ ચાલે છે ને એ લોકોને રોજગારી પણ મળી રહે છે બંને વસ્તુ થઈ શકે છે તો આ વસ્તુ ખરેખર વિચારવા જેવી છે ને આ વસ્તુ ખરેખર સારી છે બીજી વસ્તુ હા બીજી વસ્તુ કે મારા ડોટર ને ને સરને જે સ્કૂલ માં મૂકલા ને તો ત્યારનું ટ્રસ્ટ કેવું હતું કે એ લોકો બધા સર ટીચર ને એવું કેતા કે ભાઈ તમારે ટ્યુશન નહીિ રાખવાના તમને કઈ પણ કમ્પ્લેન હોય ને તો એ સ્કૂલમાં આવીને મળવાનું ટ્યુશન તો બ બિલકુલ નહી રાખવાનું એ ટીચર એટલા વિરુદ્ધમાં હતા ટ્યુશન ની અને સ્કૂલમાં પણ એટલા સ્ટાન્ડડ ક્વોલિટી ના ટીચર રાખતા ને કે કોઈને પણ નહીં આવડે ને તો એક્સ્ટ્રા ક્લાસમાં બેસાડ તા રિવિઝન વારે વારે કરી આવતા એને એક્સ્ટ્રા સમજાવતા પણ જેવું મેનેજમેન્ટ બદ ને તરત જ એ આખી સ્કૂલ નો માહોલ બદલાઈ ગયો કે સર પોતે જ કેવા લાગે કે તમારું છોકરો વીક હોય તો તમે એને ટ્યુશન માં નાખી દો ને એમ એટલે મને તો શોખ લાગ્યો કે જે સ્કૂલ ટ્યુશન ન રાખવા માટે પ્રિપેર હતી ફેમસ હતી તે જ સ્કૂલ હવે એવું કેહે છે કે ભાઈ હવે તમારા છોકરાને ટ્યુશન રાખી લો એટલે સમયે સમયે અ બધી જ વાતો બદલાઈ જાય છે.
. સાચી વાત છે હવે આજના એજ્યુકેશનને જોવા જઈએ તો ઘણી બધી ફેસટી ટે આપ જોવા જઈએ તો સ્ટુડ પાગળ ટેબ વેપટોપ હોય ઘણી વસ્તુ યુટ્યુબ પરથીખી શકે છે. ઓનલાઈન ક્લાસીસ કરી શકે છે ગૂગલ પર સર્ચ કરીને શોધી શકે છે ચેટ ચપેટી પરથી બધું બનાવીને લખી શકે છે એટલી બધી વસ્તુ શું થઈ ગઈ છે કે પૂછો ના વાત હવે આપડે જોઈએ તો આજકાલની જનરેશન કેવું કરે છે કે હવે પેપર હોય તો શું કરે કે આ ટોપિક સ્કેન કરીને પછી ક દ કે આ હું મને પેપર કાઢી આપું તો ગૂગલ કાઢી આપ કરે છે, ને એ લોકો પ્રિપેર કરીને જાય છે, તો એ લોકોને ઘણું સારું પડે છે, કે એ લોકો એ એક વાર એ બધી વસ્તુની પ્રેક્ટિસ કરી હોય તો શું એ લોકોને માર્ક્સ પણ વધારે આપે છે. હવે જો કેવા જોઈએ તો દસમાના જે બધા પેપર આપે છે, એમાં એવું લખેલું હોય છે, કે તમે આગળના પેપર ના બધા એ જયારે આપડે જોયતુ હોય તો આપણી પાસે તો ખાલી પેપર જ હોય છે, એના આન્સર હોતો નથી તો આન્સર તમે એ પેપર નાખો એટલે બધું જ ત ગવર્મેન્ટની વેબસાઇટ પરથી આવી જાય છે.
હા આ ચેટ જીપીટી ની જે વસ્તુ મોકલેલી છે, એ ખરેખર સારા સ્ટુડન્ટ ઉપયોગમાં લેને તો તે લોકો માટે સારી છે, બાકી લોકો માટે ની બાકી લો કો છે, ને એનો મિસયુઝ કરે છે, જે લોકો ખરેખર ભણવા ઈચ્છે છે, જે લોકોને ઈશ્વર નુ આ સોલ્યુશન મળતું નથી કોઈ જગ્યાથી આન્સર ન મળતા હોય ને તકલીફ પડ તી હોય કોઈ બુક્સમાં ન હોય શોધ્યા પછી પણ ન મળતી હોય તો ચેટ જીપીટી પર જમીના પર ગૂગલ પર નાખીને એ લોકો એના ક્વેશ્ન ના આન્સર મેળવીને એ ક્વેશ્ચનનો જવાબ મેળવીને વાંચી શ કા હોય છે, એટલે સારા સ્ટુડન્ટ એનો સારો ઉપયોગ કરે છે, જયારે જે ફાલતુ લોકો હોય ને તે તે લોકો એનો ફતુમાં ઉપયોગ કરતા હોય છે, એટલે એ તો સમય સમય ની વાત છે, કે કોની પાસે શું આવે તે એનો ઉપયોગ કેવી રીતે કરતા હોય છે, આપડે જાણીએ છીએ કે ભાઈ આપણા ટીચર જો સારા હોય તો આખો ક્લાસ તરી જાય છે, ને આપણા ટીચર જો સારા નહીં હોય તો આખો ક્લાસ ડૂબી જાય છે, એટલે જે એવું કહેવા હોય છે, કે ક્લાસમાં જે ગુરુજી હોય ને એ એવા હોવા જોએ કે ક્લાસ માં રહેલા દરેક વિદ્યાર્થી ને છે, ને ઈક્વલ ગણે કે દરેક સમાજ પછી પુઅર સ્ટુડન્ટ હોય ને તેને ટોર્ચર કરીને બોલીને કે બીજું કઈ કઈને કઈ કરે ની અથવા એને પણ સારી ઉપર લાવવા માટે એ પોતે ટીચર મહેનત કરે ને તો બધા જ સ્કૂલ ના છોકરાઓ કોઈ ડોબા રહેતા નથી એટલે નથી એવા રેહતા બધા જ ઉપર અ આવી જઈ શકે છે, અ અ તમારી સાથે વાત વાત કરીને આ ટોપિક પર ખુબ જ મજા આવી આપણેે બીજી વાર પાછા આ ટોપિક પર જ વાત કરશું હને આવજો